હલોવ.
હ ભાઈ, કેમ છો મજામાં?
હા ભાઈ મજામાં જ છું, તમે કેમ છો?
હ શાંતિ જ છે.
અવાજ આવે છે ને મારો તમને?
હા આવે છે, તમારે કેમ છે? શું તમે છે ને
શું?
શું તમે જોયું છે કે આજકાલ નગરપાલિકા વાળા પોલ્યુશન પર થોડુંક વધારે પડતું ધ્યાન આપે છે?
અ મારું ધ્યાન તો કને ક જ હોય એવું લાગે તો છે. છે કે ધ્યાન તો આપે છે, પરંતુ એટલું વધારે અમે જાણ્યું નથી, તમે કઈ જાણ્યું છે?
એવું જાણવામાં આવ્યું છે કે નગરપાલિકા હવે સ્વચ્છ તા પર વધારે ધ્યાન આપે છે કેમ કે આજ હલના સ મયમાં પોલ્યુશનનો પ્રમાણ ઘણું વધી ગયું છે તેથી
પોલ્યુશનના લીધે?
હા.
પોલ્યુશનના તો ઘણા બધા પ કારો છે જેવું કે, હવાનું પોલ્યુશન થાય છે, અવાજથી પોલ્યુશન થાય છે, પછી પાણીનું પોલ્યુશન થાય છે અને માટી એટલે કે જમીનનું પણ પોલ્યુશન વધતું ચાઇલુ છે, આનું આજે પોલ્યુશન છે, તે પોલ્યુશન વિશે તમને તો માહિતી છે થોડી ઘણી?
અને એના વિશે થોડું ઘણું જાણ તો છે એટલું બધું તો નથી કે વોટર પોલ્યુશન, સોઇલ પોલ્યુશન, વોઇસ પોલ્યુસન, નોઈસ પોલ્યુસન. વોટર પોલ્યુશન જોવા જાય તો હાલમાં તો વોટર પોલ્યુશનનું મેન કારણ તે કંપની છે કેમ કે જે કંપનીઓ હોય છે તે પોતાનું જે ગંદુ પાણી હોય છે તે લોકો તે બહાર છોડી દે છે અને ત્યારબાદ તેને એવો જે નદી કે તળાવ એની નજીક જે હોય છે તેમાં છોડી દે છે.
આ પાણી અશુદ્ધ બન્યું છે. બરાબર. હવે આજે અશુદ્ધિત કંપનીઓ દ્વારા. તલાવ છે નદી છે અથવા તો કોઈ નાનો મોઠો ખાડો હોય આ તો એમાં રહેતા જલ જલ પ્રાણીઓ છે. જે જીવન જીવન જીવતા હોય પાણીની અંદર હવે એ લોકો જે ખોરાક લે છે તે ખોરાકમાં પણ. કંપનીઓ દ્વારા પહોંચાડવામાં આવેલી ગંદકી તેમના શરીરમાં પણ જશે ને.
હા એ વાત તો જ
હવે. જે વ્યક્તિઓ છે. છે. જે માનસાહારી જે માસ નું સેવન કરતા હોય. એ વ્યક્તિઓ આ માછલી માછલીને આહાર તરીકે લઈ છે બરોબર.
હા.
હવે જ્યારે આજે માછલીનો આહાર તરીકે લે છે તો આ માછલીના પેટમાં પણ એ કંપની દ્વારા ફેલાવામાં આવેલી ગંદકી છે તે પણ રહેશે.
હા એ તો છે.
હવે એના કારણે એ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગર સે અને. એ સ્વાસ્થ્ય બગાડવાને કારણે. એને હોસ્પિટલમાં દાખલ થવું પડશે હોસ્પિટલમાં દાખલ થયા બાદ એને જે ખર્ચો ભૂગવવો પડશે તે ઘરમાંથી જ થશે અને એના કારણે એના ઘરની આર્થિક તંગી વગર. છે. આર્થિક તંગી થશે અને. એ પોતાના જીવનને. સરસ જીવન પ્રાપ્ત ના કરી શકશે શું કેવું તમારુ.
આ વાત તો સાચી છે.
તો સરકારે આ જે કંપનીઓ છે સરકારી કંપ કંપનીઓ છે જે સરકાર માન્ય છે. અને આજે કચરો છે જેને નદીમાં નાખ. નાખવાની મનાઈ કરી છે. એ એ છતાએ તે લોકો. નદીમાં નાખે છે તો એને માટે કઈ ઉપાય કર્યો છે કે નહી કે એ લોકો આવું ના કરે અને બીજી વાર કરશે તો કઈ દંડ બંધ લેવામાં આવશે શું કેવું તમારું કે તમને કઈ જાાન છે.
એના વિશે જાણવામાં તો મજું છે કે એ લોકો માટે. ઘણા બધા નિયમો કવામાં આવ્યા છે કે જે બહાર કચરો નાખશે તે લોકોને આપણાનો દંડ ભરવામાં આવશે અથવા તે લોકોને આપણા. એટલા ન ફ ભાઈયો ની સાથે સાંભળ્યું છે પણ એના વિષ થોડુંક વધારે. જાણવા નથી મલ્યું.
આ તો રિયુ પાણીનું પોલ્યૂશન હવે અન્ય ઘણા બધા. પોલ્યુશનના પ્રકારો છે એના વિશે તમને કે જાણકારી છે.
એના વિશેે તો મને જાણકારી નથી.
આ મને. થોડી ઘણી છે અમે તમારી જોડે શેર કરો
હા જણાવો
હવે વાત કરીએ આપડે હવાનું પોલ્યુશન હવે હવાના પોલ્યુશનમાં મુખ્ય કારણ છે. વાહા નો વૃદધ વાહનોમાં વધતી જટી સંખ્યા હવે જેમ જેમ વાહનોની સંખ્યા વધે છે તેમ તેમ એમાં એ જે વાહનો છે એમાંથી કરતી જે ગંદકી છે એટલે કે ઠંડી હવા તમે જોર હશે કે ધુવાડો નીકળે અન્દરથી.
હા.
આ જે ધુમાડો છે તે સીધો જ હવામાં જાય છે, ને હવાની શુદ્ધતાને શુદ્ધતામાં ઘટાડો કરે છે ને એમાં એમાં ખરાબ તત્વોનું ઉમેરન કરે છે.
હમ એ વાત તો છે જ
અને આજે અશુદ્ધતા જે થઈ છે ભવા એમાં તેને જ આપણેે હવાનું પોલ્યુશન કહી શકીએ બીજું પણ કારણ છે. બીજું અગત્યનું કારણ કહી શકાય જે કંપનીઓ છે તે કંપનીઓ જ્યારે કોઈ પ્રોડક્ટ નું નિર્માણ કરે છે. ત્યાર બાાદ એ પ્રોડક્ટનું જય્યારે નિર્માણ થતું હોય ત્યારે ઘણા ઝેરી વાયુઓ નીકળે છે અંદરથી આજે ઝેરી વાયુઓ છે તે સીધા જ ઉપર તમે કંપનીઓની ઉપર મોટી મોટી પાઈપો જોઈ હશે જેમાંથી ધુમાડ નીકળતો હશે તો જોઈ છે કે નહિ
હા જોયું છે મેને
તો એ પાઈપના થ્રુ એ જે ગંદકી ગંદી હવા છે મીન્સ કે જે ગંદો તત્વો છે અથવા તો ઝેરી વાયુ છે તેના સિધુ હવામાં છોટી દેવામાં આવે છે હવે એ તો સીધું કઈ હમાં ચોરી એટલે અવકાશ માટે જતું નથી રહેવાનું એ હવામાં જ રહેશે ધુવાડો ધનદ હમ આ સુધ્ધ અશુદ્ધતા છે તે સીધી હવામાં ફેલાય છે આ હવા અશુદ્ધ બને છે, જેના કારણે એની આસપાસ રહેતા ગામડાઓ ગામડાઓમાં રહેતા જે કુટુંબો છે એમ સ્સીમાં જાય છે. અને એ લોકોનું એ લોકો બીમાર પડે છે ત્યારબાદ ફરી તમને ખબર જ છે કે બીમાર પડે એટલે હોસ્પિટલાઈઝ થાયને પછી એમાં ખર્ચ ચો વધારે અને પછી એમનું જીવન લાંબે સુધી ટકી ની રહેશે અમુક લોકો બીમાર થાય છે, ત્યારબાદ મૃત્યુ પણ પામે છે જેના કારણે એમનું એમના કુટુંબ કુટુંબ લાંબુ સમય સુધી જીવી શકતું અ ટકી શકતું નથી સમાજમાં. અ આ જે વ્ય આ જે બને છે ઘટના એ ઘટ નાને દૂર કરવા માટે સરકારે કશું જ યોજના બહાર પાડી કંઈ જ યોજના કરી નથી તમને ખબર તમને આના વિશે જાણ છે થોડી? કઈ કર્યું છે સરકારે આના વિશે? શું કેવો તમે?
સત્ મેં જાણ છે ત્યારે આરોગ્ય કેન્દ્ર બ બનાવ્યા છે એવું મને જાણવા મળ્યું છે.
હા. આશ મને જે તે
તો તમે જોયું હશે કે ગામડામાં ઘણા બધા આરોગ્ય સેન્ટર હોય છે જ્યાં જઈને આપણે ગામડાના લોકો ત્યાં જઈને દવા લઈ શકે છે અને એ લોકોને બીમારી સારી કરાવે છે.
હમ્મ. આ હવાનું પોલ્યુસન થઈ ગ્યું હવે, આજે દૂર કરવાનો જે ઉપાય છે તેના માટે સરકારે ઈ વી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બહાર પાડી છે જે જેમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થતો નથી એટલે જે ધુમાડો છે તે પણ ઉત્પન્ન થતો નથી અને જેના કારને હવાનું પોલ્યુસન પણ ઘટી રહ્યું છે પરંતુ, કંપનીઓ દ્વારા જે છોડવામાં આવતો ઝેરી વાયુ છે એના કારણે એ કહી શકાય કે ઓછું થાય એ ઓછું થાય છે. તેમ
હમ્મ એ તો છે.
હ અને અને જે માટીનું જે પોલ્યુશન છે તેનું મુખ્ય કારણ તો ખેડૂત જ હોય શકે કારણ કે ખેડૂત ખેડૂત જ માટી સાથે સંકળાયેલો છે હવે જયારે તે ખાતર નાખે છે તે ખાતરને સીધું પાણીમાં ભેળવે છે અને પાણીમાં જશે એટલે એ જમીનમાં તો જશે જ ને જમીનમાં જાય ને તો પછી એ માટીની જે ફળદ્રુપતા છે તેમાં ઘટાડો કરે છે.
હમ્મ એ વાત તો સાચી છે પણ ખેડૂત જોવ તો સારું એવું કામ પણ કરે છે જેનાથી આપણને અનાજ મળે છે અને એવું થાય છે પણ એ માટેનું પોલ્યુશન ખેડુત જ નથી કરતું એ પણ જોવા જાય તો મોસ્ટ ઓફ લી કંપની કરે છે.
સારું સારું આમના મારે થોરુ કામ આવયું છે હવે આ વિષય પર આપણે કોઈક બીજી બીજા દિવસે ચર્ચા કરીશું.
સારું.